હલો.
હલો.
હા, અવાજ આવી રહ્યો છે?
હા, આવે છે.
હા, બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં શું ચાલી રહ્યું છે? વરસાદ પાણી બન બસ, વરસાદ પાણી પણ હવે સીઝન નો ટાઈમ છે એટલે ચાલ્યા કરે.
એજ ને ખેડૂતો ને પૂરતું પાણી તો મળી રે.
હા, એજ તો.
હમ, આપડે હવે ટોપિક ના રિલેટેડ વાત કરીએ.
હા, હા.
હા, વાંઘો નઈ.
હલો.
હા, બોલો.
બસ, કંઈ ની, આજ વરસાદ-પાણી તો ચાલ્યા કરે ને, એમાં પણ હવે બધું પોતાની જો રોજિંદા જીવન હોય તેનામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપડા શરીરનો પણ, હા.
અને અત્યારે મોસ્ટલી બધાં ખાવા-પીવામાં બી બધું ઇન્જેક્શન ને બધું યુઝ થાય, તો અમુક પ્રોડક્ટ સારા બી નઈ આવતા. અમે વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર એડ બી, આઈ થિંક, તમે જોઈ હશે તો આયીતી કે પાંચ રૂપિયાના પેલા પેકેટ્સ નઈ આવતા બધા નૂડલ્સ. છે ટારજન છે એમાં કેટલું બધું મિલાયેલું આવે છે એમ અને આઈ થિંક ઇવન મેગી બી પાછી બંધ થવાની કગાર પર છે પછી ખબર નઈ હજુ બી લીડનું પ્રમાણ એમાં બતાવે છે એટલે.
વાળા વસ્તુ તો એમ પણ બો નુકસાન કરે છે, બો હાની શરીર માટે પણ બો હાનિકારક છે ને. અમણાં તો એમ પણ આજકાલ તો એટલી બધી બધી વસ્તુઓમાં બધું ભેળસેળ વાળી, બધી મિલાવટી વસ્તુઓનું વધારે પડ તો હમણાં તો બો ચલન વધી ગયું છે.
એતો છે, ફ્રૂટ્સમાં બી એવું થઈ ગયું છે, ખબર છે. ફ્રૂટ્સ બી વેલા પકાવવા માટે ઇન્જેક્શનને બધું મૂકીને. એમના વેલા પાક પકવી દે છે ને પછી એનાથી બી નુકસાન થઈ શકે છે અમુક.
હમ, એ તો શું થઇ ગયું અવે છે ને હવે આ બધા જે હોય બધા વેચવાવાળા ને એ બધું હોય છે. એલો બે બધા તે લોકો શુ શું કરે છે હમણાં છે ને એ લોકો પોતાનું જ ફાયદો જોય છે પોતાનો નફો જોય છે એ ન ફા કમાવાની આ હ, એમાં છે ને એ લોકો બધા પો બીજાના બીજાના અમાં તે કોઈ વિચાર કરતા નથી અને બધા વસ્તુઓમાં બધું ઇન્જેક્શન ને દવા એવું બધું નાખી નાખીને કેટલું બધું મિલાવટ બધું કરે છે તે પછી બીજા બધા લોકો માટે કેટલું બધું નુકસાનકારક થઈ જાય છે. જેમ કે હવે બધી દ મતલબ કેટલી બધી દવાઓ નાખે છે બધામાં. ને દુ હવે તો એમ પણ છે ને બધી મિલાવટી વાળી બધી વસ્તુ આવે છે જેમ કે હવે મી થાય છે શાકભાજી, ફળો ને તેલ પણ હમણાં બધા કેટલા બધા ડુપ્લિકેટ જ આવે છે તે બધ આપણે બધી વસ્તુ આપણે આપણે પોતાના ડેલી અ ડેલી રૂટીનમાં આપણે. રોજિંદા જીવનમાં એ બધી વસ્તુઓનો આપણે. ઉપયોગ કરીએ છી તો એ બધી વસ્તુ આપણા ભેળસેળ વાળી આવે તો કેટલું નુકસાન કરે છે
એ જ અને આ વચ્ચે બી દૂધ ને આઈ થિંક પનીર નું બી વચ્ચે બહાર આવ્યું હતું કે એમાં બી યુઝ થાય છે દૂધમાં કઈક વ્હાઈટ પઉડર યુઝ થતો હતો જે સિમેન્ટ જેવો હતો તો નહીં એ બી મિલાવીને તમને દૂધ માટે લેબ ટેસ્ટ માટે બી આપી દેતા હતા અને અત્યારે તો જેવા ફૂડ છે જેને કે પાણીપુરી છે આ છે તે છે એ ઓછું ખાવું જોઈએ કેમ કે અત્યારે કોલેરાનું બી પછું ફેલાઈ રહ્યું છે પાછું તો વધારે બધો બીમાર કર દે એમ
એજ તો હમણાં છે ને બધા એટલા બધા વેચવા વાળા તો એટલું બધું બધાને નુકસાન પહોંચાડે છે એને ખબર નથી તી કેમ પણ એ લોકો પોતાને શું બેનિફિટ મળ તું હશે બીજાને મતલબ જીવન માં આટલું બધું નુકસાન કરીને ખબર નઈ
એજ તો વાત છે કે પો માણસની હેલ્થ એક જ વા સારી રીતે જો
હા હવે જો ન હ દૂધ આપણેે પેલા તો આમ બધા વિચાર કરતા કે દૂધ મતલબ શરીર માટે સારું આમ બ બચ છોકરાઓને
આમ તમે તમને કોઈ દિવસ એવું કયું હોય કે જે પેવરો વસ્તુ કઈને તમે કઈ બીમાર પડ્યા હોય કે એવો તમારો કોઈ કિસ્સો આમ
હા એજ તો. હવે તો બધી વસ્તુઓમાં મી બધી વસ્તુઓમાં બધું મિલાવટ. વાળું જ આવી ગયેલું છે આપડા પેલા તો બધા ઘરમાં આટલી બધી મહેનત કરતા હવે. અ લાલ મરચું હોય તો તે પણ છે ને ઘરે બનાવતા હમણાં તો બધા મતલબ છે ને ઓલમોસ્ટ ઘણા જણા છે ને બધા બહાર થી રેડીમેડ જ લાવવાનું કરે છે. તે મરચાંના પાવડરમાં પણ તો હવે તો એવું છે બધા ઈંટ નો ભૂકો હળદરમાં છે ને મતલબ કલર નાખી ને હળદર આવે ધાણા ના પાવડરમાં છે ને લાકડાનો ભૂકો ને એવું બધું ચા મા બી છે ને ચાયપત્તી અલગ અલગ બધું મિક્સ કરીને એવી બધી ડુપ્લિકેટ ચાય આવે છે તો બ બધી વસ્તુમાં હવે તો મીલાવટ આવી ગયેલું છે તો એમ થાય કે હવે શું ખાવાનું ને શું નહી ખાવાનું એવું થઈ ગયું છે
એ તો છે બધા જ એમ કોઈ બી ખોરાક પહેલા જેવો નહી હતો નહી તો પેલાના લોકો તો કઈક સો વર્ષ જીવે. એકસો એક વરસ જીવે. અત્યારની જો જનરેશન માં પચાસ વરસ કરવ બી મુશ્કેલ થઈ ગયા છે. મોસ્ટલી બધા જંક ફૂડ પર બી ડિપેન્ડેડ છે વધારે પડતા.
હમ કારણ કે હમણાં આજકાલ છે ને ખાવાનું ક્રેઝ બહારનું ખાવાનું જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ન તો હમણાં એટલું બધું વધી ગયું છે ને. તો એટલે છે ને વધારે માણસ બીમાર પડે છે અને હમણાં ની આજકાલની જનરેશન માં બધા કેટલો જલ્દી-જલ્દી. બધા મૃત્યુ પામે છે હવે આમ પચાસ સાહીઠ વર્સ તો આમ મુશ્કેલ જેટલા બી આમ સાંભળવામાં આવે છે તો બસ ચાલીસ વરસ પચાસ વરસમાં. કારણ કે હમણાંનું આ બધું રૂટીન જ આવું ચાલી રહ્યું છે રોજ. જિંદા જીવનનું.
પ્યોર અત્યારે કશું મળતું નહિ અમુક ટાઈમ હણીમાં બી મિલાવટ આવે છે. નહી તે છાસ માં બી અત્યારે એવું થાય અમુક ટાઇમ પ્રોબાયોટિક કે ખરા પણ પ્રોબાયોટિક આવતી નહી. બધું ખાવાનું મિલાઈને જ આવે છે.
હમણાં તો ફ્રૂટ્સ પણ જોવાના ફ્રૂટ્સમાં પણ કેવી રીતે બધી પેલી પોલિશિંગ કરેલી આવે છે બધ એકદમ શાઇનિંગ જેવા ફ્રૂટ્સ આવે છે. તેમાં પણ છે ને એ લોકો બધા કેમિકલનો ઉપયોગ કરે છે કારણ કે છે ને એ લોકોને એમ લાગે કે ગ્રાહકો ને દેખાવામાં સારી વસ્તુ લાગે આમ ચ શાઇનિંગ વાલી ફ્રેશ દેખાાય. એટલે પરંતુ એ લોકોને એ નથી ખબર કે તે આપણા સ્વાસ્થ્ય લને કેટલું નુકસાન કરે છે.
એતો છે.
તો.
અને વધારે પડતા કેસ અત્યારે બધા આવી રીતના બને છે પથરી નો પ્રોબ્લેમ હોય કે ખાવાના રિલેટેડ મોસ્ટલી આવે છે એમ.
હમ્મ આ ભેળસેળ ના વધતા ચલનને કારણે છે ને વધુ પૈસા કમાવાની પણ લાલચ હોય છે એમાં કેટલાક લોકો તો મતલબ ઓછા ખર્ચમાં છે ને આમ લાગે કે નફો મેળવવાનું હોય ને એવી રીતે એ લોકો કોઈ બીજાના લોકોની સ્વાસ્થ્ય ની ચિંતા ચિંતા કર્યા વગર બધી વસ્તુઓમાં ભેળસેળ કરે છે. અને કાયદાનો મતલબ બધો ફાયદો ઉઠાવે છે.
એતો છે અને અત્યારે ફૂડ ડિપાર્ટમેન્ટ ભી આમ તો જેવી રીતે જોવા જાય તો બધું આમ જયારે એ લોકો રેડ પાડે ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા ત્યારે બધું ચેક તો કરે છે ફૂડ ઇન્સ્પેક્ટરો. પણ અમુક ટાઈમ એમ એમને બી લોકો ચકમો આપી દે છે એમ નહી તો મોટા મોટા સી ખીમા ને એ બધું તો એ ચાલતું જ હોય ફૂડ ઇન્સ્પેક્શન ને બધું. અમુક ટાઈમ હોટલોમાં બી રેડ પડે છે અને બધું ખાવાનું બી બંધ કરે છે સારું ના હોય. તો એમ જોવા જઈએ તો.
તો ચેકિંગમાં તો બહુ બધું આવે છે પણ એ ના ટાઈમે એ લોકો એવા થઈ જાય છે. કે મતલબ કઈ બાર પડવા દેતા નથી જે ઠીક છે પકડાઈ જાય છે. બાકી આ સરકાર દ્વારા જે આ તપાસ કરવામાં આવે છે, તેમાં કેટલા બધા આ એ લોકો ના બધા જે બધા વાપરતા હોય છે પનીર ને બધું તે બધું જ અ ચકાસવામાં આવે છે બધું ચકાસણી કરવામાં આવે છે. તેનામાં પછી એ લોકો કઈ નહી તે એ ટાઈમે એ લોકોને દંડ આપી દેને બધું કાનૂની કાર્યવાહી કરી દે પછી પાછા હતા ને તેવા ના તેવા જ. જેમ થોડો ટાઈમ આવું ચલાવી લેય ને પાછું પાછું આવું જ ચાલે છે.
લેટેસ્ટ થાય મેગીનું બી વચન નતું થયું બો વર્ષો પહેલા કે મેગી બં થઈ ગઈ મેગીમાં લીડ આયીઈતી આ થઈ તે થઈ પછી લીડને બધું રિમૂવ થયું ને બધું ચેક કર્યું પછી મેગી પાછું ચારું ના કરી
તો હા એજ તો હું કઉ છું તો હમ એ થોડો ટાઈમ માટે આવું થઇ જશે ને પાછું
અબી કઈક વાત આઈ તી ઇન્સ્ટાગ્રામ પર કે જેવી જે સ્ટીંગ છે, રેડબુલ છે, માઉન્ટેન ડ્યુ છે. એ બધામાં કઈક મિલાવટ એવું કશું નીકળ્યું ને તો સાયદ એ બી બેન થવાના છે, બધું જ નું બુકિંગ આપણે એ ના કરાય પણ કદાચ થઈ બી શકે છે, એમ આમ જોવા જઈએ તો
આપણેે જ મતલબ આવી રીતે સમાજમાં જે કોઈ શુદ્ધ અને એકદમ આમ અ તાજી વસ્તુઓનો ફ્રેશ વસ્તુઓનો ઉપયોગ કરે છે. તો સમાજમાં પણ સ્વસ્થ સમાજનું પણ નિર્માણ હવે ભેળસેળ જેવી બધી વસ્તુઓ વાપરશે તો તે બધું છે, ને દૂર કરવા માટે છે, ને સરકારને વેપારીઓને બધાએ મળીને જ ને બધું અ બ ધુ અ નિર્ણય લેવા જોઈએ કે બધું નહી થવું જોઈએ કરીને
એજ અને આમ જોવા જઈએ તો આપણી પર ડિપેન્ડે છે, કે પછી આપડે કઈ રીત ન ખોરાક ખાવો જેવી રીતે લીલા શાકભાજી છે, પછી ભાજી બધી પાલક છે, મેથી છે, પૌષ્ટિક આહાર લઈએ તો આપડા શરીર માટે બી સારું રે અને મેથી તો આઈ થિંક આપણા શરીર માટે બી સારી હોય છે, અને પાલક ભી આપડી આંખો માટે સારી હોય છે, એ તો એટલું બધું છે, ખાવાનું તો પછી એજ ખાઈએ ને એમ
હા એ તો બરાબર કયો છો તમે
હમ.
તો કઈ ની ચાલો પછી મળી આપણે અને ધ્યાન રાખજો
હા તો વાંધો નહી આગળ કોઈ નવા ટોપિક સાથે વાત કરીએ પાછી ઓકે ચોક્કસ